તો
હ નમસ્તે મિત્ર કેમ છો?
મજામાં તમે કેમ છો.
અમે પણ મસ્ત હવે ખબર છે તહેવાર આવતા છે ચોમાસામાં
હા ખબર છે.
હમ એ તેની જરાક તૈયારીને એવી કરવી પડે એમ કઈ આયોજન ને એવું જરાક ઘણું વધારે કરવુ પડે હ તમારું બીજું તમે એમ કે તમારા ગામડા બાજુ કોઈ સ્થાનિક તહેવારો વધારે ઉજવે ચોમાસાના સમયમાં
હા અમારા સાઈટમાં પણ આ ચોમાસાના સમયમાં ઘણા તહેવારો આવતા હોય છે. સ્થાનિક તહેવાર અને પરંપરા એમાં આપણને ખબર જ છે એમ કેમ કે આપણે જોવા જઈએ તો સ્થાનિક તહેવારમાં આપણે જે સે રક્ષાબંધન પણ આવ હોય છે ઉતરાયણ આવતી હોય છે. દિવાળી પણ આવતી હો છે તેમાં આપણે જોવા જોઈએ તો
રક્ષાબંધન રક્ષાબંધન એ તહેવાર એ ભાઈબહેનનો સંબંધ નો તહેવાર હોય છે તેમ કેમ કે બહેન આપણને જે રાખડી બાંધતી હોય છે. એ રાખડી મને જેટલું યાદ મને જેટલુ એનું મહત્વ ખબર છે. એટલું હું તમને જણાવવા માંગીશ.
કેમ કે બહેન જે આપણને રાખડી બાંધતી ધી હોય છે એ એની રક્ષા માટે આપણે એની રક્ષા કરવી છેે. કરવાની છે એ બાબતે બહેન આપણને એના આપણા પર વિશ્વાસ રાખતી હોય છે. એના માટે એ આપણી આપણને રાખડી બાંધતી હોય છે. અને આપણે બદનામાં આપણે એને કઈ વસ્તુથી કઈ પેસા એના માટે કઈ શોપિંગ કરીને એને આપણે ભેટ પણ આપતા હોય છે તમને ખબર જ છે રક્ષાબન- ધનના તહેવારમાં તમે ને ખબર જ છે કે તમારી પણ બહેન હોય. એ તમારી પાસે આવતી હોય છે. તમને રાખડી બાંધતી હોય છે. તમે પણ એમને કઈક ગિફ્ટ આપતા હોય છે. તમારા માટે તે મીઠાઈ પણ લાવતી હોય છે. તેમજ તમને મિત્ર એક વાત જણાવવા માંગો છું. તમારા પરથી હું જાણવા માંગુ
કે દિવાળીના તહેવારમાં તમારા તમા તમારા સાઈડ કરવામાં આવે છે?
અ તમારો પ્રશ્ન મને ગમ્યો મિત્ર. કેમ કે દીવ ને તમે પૂછ્યું કેમ કે દિવાળીમાં તો દિવાળીમાં અમને તો કેય તેમ કે બધું એકદમ લાઈટથી શણગાર રેલું હોય ને ફટાકડાં-બટાકડાં બરાબર ફોળીએ ને પસી દિવાળી એટલે તેમાં ફટાકડાં ફોળીએ અને જો વધારે સૌ થી મજા તો ખાવાની આવે કે, કેમ કે તે તેહવાર હોય. તે દિવસે ઘણા બધા એવા પકવાનો બનાવેલા હોય ને કે જોયુ જોઈને જ એમ મોઢામાં પાણી જેવું આવી જાય એકદમ. ક્યારે તૂટી પડી એવું ખાવાનું એવું થઇ જાય એમ. તો મને એવું થયુ કે દિવાળીમાં ટકડાં ફોડવા કરતા તો ખાવાનું વધારે ગમે ને આપ તમને ખબર હોય મિત્ર તેમ આપણે ફટાકડાં ફોડ્યે તો ત્યાં નથી હવાનું પણ પ્રદુષણ ફેલાય છે. અને હવાનું પ્રદુષણ ફેલાય તે આપણા માટે નઈ પરંતુ આખા પર્યાવરણ માટે બોવ હાનિકારીક કેવાય. આમ તો એવા ફટ મોટે ભાગના એવા ફેક્ટરીઓ હોય છે, જેમાંથી ધુમાળો નીકળતો હોય. પરંતુ ફટાકડાં ફોળવાતી છે ને એમ તેમાંથી પણ બોઉ એવો પ્રદુષણ થાય છે, જેના કારણે ઘણા ને તેનો અવાજ તમને ખબર નઈ મિત્ર પણ અમુક એવા બોમ્બ હોય છે ને તે, જે દિવાળીમાં ફોળે તો તેનો અવાજ સામીને પણ અમુકના લોકોના કાનના પડદા એવા ફાટી જાય એમ, ને અમુક ને કાનમાં પણ પ્રોબ્લેમ થઈ જાય છે. અરા બાજુ એક તમને એક વાત કઉ મિત્ર અમારા બાજુ એક એવો કિસ્સો બનેલો કે દિવાળીના એમ ખબરની એટલે આપણા, હુમ્મ, જેટલા તેવાર હોય તેના શે ને બધા જેટલા એમ લાભો હોય તેટલા ગેરલાભો પણ હોય, તેવી જ રીતે એમ એકાદ એમ એકાદ છોકરું તો તે પોતાની સંભાળ રાખ કે અવે એકાદ પ ફટાકડો સળગાવ્યો અહે એમ. તો ને ફટાકડો, તે ફટાકડો પણ જરાક મોટો અહે. તો તેણે ધ્યાન તે એટલે સંભાળ વગર હળગાવ્યુ અહે તો તે જલ્દી સળગી ગીયો અને તે તેના હાથમાં જ ફાટી ગીયો તો તેનો હાથ આખ્ખો ડેમેજ થઈ ગયલો ત્યાર ત્યારે તેને દવા ખાને લઈ ગેલા, તો તેનું તે તેમાં એક પેલો કેમિકલ વપ્ર પાવડર આવે ને તેનાથી તેને પછી શરીરને પણ નુકસાન થાય. આમ કરને પછી ડોક્ટરે કીધું કે આવું ની કરવું જોઈએ. એમાં કેમ કે આછા થાય ને તો ખરાબ થાઈ કે ની તેહવારના સમયમાં પછી આવું બધું થઈ જાય તે સારું નહી. કામ તો દિવાળમાં પણ ખૂબ સારું એવું મને તો લાગે. ને દિવાળીનો તેહવાર એટલે તો આપણે પણ આનંદ ઉલ્લાસ થી છીએ. ને તેમાં બધું એટલે ગમી જ જેવું છેય. અને હજુ બીજા તહેવારો પણ આવે છે કે જેમાં નાચવાની ને એવી બહુ મજા આવે છે. એમાં મોટે ભાગે ત્યા નવરાત્રી જ હોય છે. ને નવરાત્રી વિશે હમણાં તમારો શું ખ્યાલ છે મિત્ર, કઈ જણાવી શકો?
હા હું તમને અવશ્ય જણાવી શકું કેમ કે તમે કીધું તેમજ દિવાળી એ આપણા માટે દિવાળી આ તહેવાર આવતા. આવતા હોય છે તે આપણા માટે સારા પણ હોય છે. અને જો એ કોઈ પણ વ્યક્તિ બેદરકારી બતાવી છે એમાં તમે બતાય હું તેમજ છોકરાનો હાથમાં બોમ્બ ફાટી ગયો. તમે બતાવ્યું તેમજ એ આપણા બેદરકારી છે એ આપણનો તહેવાર પણ પર્વ પણ સારી રીતે ની જતો હોય છે. તમે જણાવ્યું તો એટલે આપણે જયારે પર્વા હોય છે ત્યારે આપણે સાવચેતીથી કરવું ફરવાનું જોઈએ. કારણ કે તમે હવે, જણાવ્યું તેમજ કે નવરાત્રી હવે નાચવાના તહેવારો આવતા હોય છે. તો તમે કીધું તેમજ. હવે, આપણે જોઈએ તો ગણપતિ આગમન, ગણપતિ વિસર્જન એમાં પણ જયારે આપણે ગણપતિ બાપાની મૂર્તિ લાવીએ, ત્યારે નાચતા નાચતા લાવતા હોય છે. ખુબ જ ખૂબ જ ઉલ્લાસથી લોકો નાચતા નાચતા લાવતા હોય છે. અને એમાં પણ બહુ જ મોજ કરતા હોય છે અને જ્યારે વિસર્જન કરતા હોય છે, ત્યારે પણ બહુ જ મોજ કર તમે મને એક જે નવરાત્રી વિશે પ્રશ્ન પૂછો? એમાં એ તમે મને કીધો એનાથી મને ખુબ જ આનંદ થયો કે તમે મને થોડું નવરાત્રી વિશે પૂલ છો. કેમ કે આપણે જોઈએ, તો નવરાત્રિ એ નવ દિવસના હોય છે. એમાં આપણે જોવા જઈએ, તો નવરાત્રિમાં પહેલા દિવસથી છેહેલા દિવસ સુધી આપણે જો જોવા જઈતો, અંબે માતાની આરતી કરવામાં આવે છે. પછી આપણે જોવા જઈએ તો, દરરોજ આપણને જુદા જુદા પ્રસાદો ખાવા મળતા હોય છે. અને નવરાત્રીની મુખ્ય એ વાત છે કે, ગુજરાતમાં નવરાત્રી એ તો મુખ્ય ગુજરાત કે ગુજરાતમાં નવરાત્રી નો પર્વ એ ખૂબ જ બીજી બીજી જગ્યાઓની ખૂબ ઉલ્લાસ થયો અને ઉજવતા હોય છે. કેમ કે એમાં નાચવાની ખુબ જ મજા આવતી હોય છે. ગરબા રમવાનું ગરબા રમવાનું, ઢોળિયા રમવાનું એને વિવિધ દિવસે દિવસે કપડાં પણ નવા નવા કપડાં પહેરી જાયને, ગરબા રમવાનું એમ ખુબ મજા આવતી હોય છે. ને નવ દિવસ દરમિયાન બધા ખુશીથી દિવસ દરમિયાન એ લોકો કામ કરતા હોય છે અને ને આપણે જો જોઈએ તો, સાંજના સમયે એ લોકો બધા નવરાત્ જતા હોય છે અને ખુબ મોજ કરતા હોય છે. તો તમે એના વિશે થોડું હજુ કહેવા માંગતા હો કે
હા, મિત્રો ચોક્કસ. મને પણ એવું ઘણું છે. કેમ કે જો નવરાત્રીનો તહેવાર આવેને તો તે સમયમાં એટલી બધી એમ કેમ કે જો ગરબા સાંભળે ને તો મારા પગ તેમ હું એકદમ થનગાણાટ જેવા કરેલા લાગે એમ. એવી પછી જો નાચવાની મજા આવેને એકદમ રાઉન્ડ રાઉન્ડમાં તો બહુ સારું એમ. ને ગમે તે તેટલું શરીર થાકેલું હોય, પણ નાચવાની જો મજા આવે ને તો એકદમ આનંદ જેટલો હોય અને જો સાથે મિત્ર હોયને તો મજા જ આવી જાય એમ. પછી ગમે તેટલો સમય થઈ જાય. કલાક, બે કલાક પણ સમયની પણ કઈ ખબર જેવી પડતી જ નથી. અને મારું તેવું માનવું છે નવરાત્રી જો આવે તે નાચવાને જે તે કઈ તહેવાર જેવું લાગેને એમ. કે એટલે નાચવાની તો મને નાનપણથી શોક એટલે નાચવામાં મને ખૂબ આનંદ આવે. ને નવરાત્રીનો સમય જ એવો કેમ કે પછી ના છે અને તમને ખબર હોય તો મિત્રો અમુક ઘણા મોટા એટલે જે ગામડામાં તો આપણે મોટે ભાંગે એવું જ કરતા પણ સે તેઓ માને એવું એટલે શહેરોમાં ત્યાં દાંડિયાને એવા પણ વધારે રમે ને મો મોટા મોટા પ્રગ પ્રોગ્રામો નું આયોજન કરવામાં આવે છે. તો તેવામાં પણ હું જણાવા માગું છું એકાદ વાર હું ગયેલો હતો તો ત્યારે દાંડિયા નાચતો હતો પણ તો બી પસી એમ જ્યા કે વધારે પણ નય ખાલી દસેક મિનિટમાં હો તો તો તે પણ શીખી ગયો હતો એટલે નાચતા નાચતા તો મને બહુ એમ ખુશી થઇ જાય છે. અને જો આ તહેવાર હોય તે આનંદ અને ઉલ્લાસ રેવા જોઈએ તમે બીજું કઈ કેહવા માંગો છો મિત્ર? ને તમે જો આટલી મારા સાથે વાત કયરીને તો તમારો પણ આભાર મિત્ર ફરી એકાદ વાર પછી મળીશું ધન્યવાદ